હલો. હેલો બસ મજામાં કેમ છો? મજામાં.
હઉ મજામાં તમાર કેવું ચાલે??
બસ શાંતિ શું કરો છો? અચ્છા એવું અ તો હોય છે એમાં કઈ‌ કંઈ રમત હોય છે?
ઘણી બધી હોય છે લીંબુ ચમચી, કબડ્ડી, ક્રિકેટ, વોલીબોલ ખોખો ઘણી બધી એકસો વીસ જેટલી રમતો હોય છે.
અચ્છા તો એ રમત ગમત હોય એ રમત ગમત માં મતલબ આ લીંબુ ચમચી માં શું કરવાનું હોય કેવી રીતનું હોય છે?
હે
લિંબુ ચમચી માં શું કરવું?
લીંબુ ચમચીમાં મોઢામાં ચમચી રાખવાનીને ચમચી ઉપર લીંબુ રાખીને આગળ ભાગવાનું
હ બરાબર છે પછી જે પેલો નંબર આવે એ વિજેતા એવી રીતે ને
હા
બરાબર છે અને લીંબુ ચમચીમાં આપણેે કેટલા નંબર સુધી તમારે આપે બે નંબર સુધી આપે છે કે ત્રણ નંબર સુ
ત્રણ ત્રણ ત્રણ નંબર સુધી આપી બધી જ ગેમમાં ત્રણ નંબર સુધી આપી દે
બરાબર અને તમારા ક્લાસમાંથી અમુક જ લોકો પાર્ટિસિપેટ કરે કે આખા ક્લાસને કરવાનું હોય?
તમારે જેટલાને કરવા હોય એટલાને
બરાબર છે અને વધુમાં વધુ કેટલી ગેમમાં રહી શકે મતલબમાં ક્લાસમાંથી??
વધુમાં વધુ પાંચ થી છ ગેમમાં રહી શકે
પાંચ થી છ ગેમમાં રહી શકો છો! અમારી સ્કૂલમાં તો ત્રણ જ ગેમમાં રહી શકો તો તમારે પાંચ ગીમમાં
અમારે એકસો વીસ જેટલી ગેમો રમાય‌ ને બેન
અચ્છા અને રમતોઉત્સવ કેટલા દિવસ ચાલે ઓહ અઠવાડિયું ચાલે
હા
તો તો બહુ સારું કેવાય અમારે તો એક જ દિવસ રમત ઉત્સવ ચાલે ને એમાં પણ ત્રણ જ ગેમમાં ખાલી રહી શકીએ તમે
અમારી સ્કૂલ માં યાર સંખ્યા વધારે ને છોકરા વિદ્યાર્થીઓ ઘણા ભણવા આવે ને
ના ના સાચી વાત છે તમારા સ્કૂલમાં અમદાવાદ ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ હોય છે
એક કલાસ માં એસિ જેટલા હોશે એસડથી ઉપર પણ હોય શકે
એસી જેટલા હોઈ શકે ને એસીથી ઉપર પણ હોઈ શકે એમ ને હ અને આપણે તમારા સ્કૂલમાં જ્યારે રમતો ઉત્સવ હોય તો એ શિયાળો દરમ્યાન રમતોત્સવ રાખવામાં આવે
હા શિયાળા દરમિયાન જ રાખવામાં આવે.
પછી ત્યારે જ્યારે શિયાળા દરમિયાન રમતો ઉત્સવ રાખવામાં આવે ત્યારે મતલબ તમારે બેગને એવું સ્કૂલમાં લઈ જવાનું હોય કે ન લઈ જવાનું હોય
બેગ ને એવું કઈ ન લઈે પણ તમારે નાસ્તા ડબ્બાની પાણીની બોટલ હોય એ બેગ માં મૂકીને લઈ જાવ તો ચાલે.
અચ્છા એવું છે એમને
હા ભણવાનું જો કે હોય જ નહી. રમાડવાનું જ હોય એટલે વાંધો ન આવે
બરાબર તો તો પછી તમારે મતલબ બધા લેક્ચરમાં તમારે અઠવાડિયા સુધી રમતો ઉત્સવ
હા અઠવાડિયા હુધી રમત ઉત્સવ જ ચાલે.
બરાબર છે અને પછી જો કોઈ વિજેતા બયનું હોય
એને હું આપે ઇનામમાં મતલબમા
ઇનામવિતરણ છે પેલા તો તપેલી ને એવું બધું આપતા અલગ અલગ બુક્સ ને એવું હવેતો ટ્રોફી જઆપે છે.
હમ ટ્રોફી આપે છે એમને બરાબર છે અને તમારે જે દિવસે રમત ઉત્સવ હોય એ દિવસે મતલબમા ટીચરો અંદર ભાગ લે કે ન લે
ટીચર સાહેબો થોડી વાર રમે્યા આ રીતના ભાગ નો લે ખાલી રમે પાંચ દશ મિનિટ
બરાબર છે ખાલી ફ્રેશ થવા પૂરતા હે ને બરાબર છે. અને જ્યારે તમે આપણે રમત ઉત્સવ દરમિયાન તમારે મતલબમાં સ્કૂલ નો ટાઈમ જેબો હોય ઈજ હોય કે અલગ હોય?
ના ના જે હોય એ જો હોય સ્કૂલ નો ટાઈમ.
એ જ હોય છે એમ ને બરાબર છે. અને રમતોત્સવમાં બીજી કંઈ કંઈ ગેમો હોય છે જેમાં મતલબમાં ટીમ પાડેલી હોય એવી ગેમો.
ટીમ પાડેલી એમાં તો એક કબડ્ડી છે ખોખો છે ક્રિકેટ છે વોલીબોલ છે. ફૂટબોલ છે બીજી ઘણી બધી એવી રમતો છે જેમાં ટીમ હોય શકે અમુક ટીમ વગરની બી ઘણી આવે.
બરાબર પછી ક્રિકેટની હોય જે એક જ દિવસ ચાલે ક્રિકેટની રમત એક દિવસમાં પૂરી કરી નાખી કે બે દિવસનો ટાઈમ લે
ક્રિકેટની તો એક જ દિવસમાં પૂરી કર નાંખે.
અચ્છા એક દિવસમાં પૂરી કર નાંખે એમ
ક્રિકેટમાં હોય કેવી રીતના ખબર છે જુઓ જેમ ટીમ લીધી હોય ને એમ બધાની મેચ છે ને પેલા પેલા લઈ લે. એટલે જ્યારે રમતો ઉત્સવ ચાલુ થાય ને એટલે જે જીતી હોય ને ફાઈનલ ડાયરેક્ટ ફાઇનલ જ કરે એમ.
એવું છ. બરાબર છે. અહ ફાઈનલ મેચ પછી કરીને પછી જે વિજેતા બને એને આપે એમને?
હા તારું કે અરે નવ ના ચાર ક્લાસ હોય તો ચારે ચાર ક્લાસ ને રમાડે પેલા અને પછી હે તમે તો છ ના દિવસે જે ક્લાસ જીતા હોય કે કે બી અને સી જીતી તો બી અને સી વચ્ચે ફાઈનલ કરાવે‌.
બરાબર છે. હા, હા. પછી તમે અહ રમત ઉત્સવમાં રમો તો તમારા કોઈ યુનિફોર્મ ડિઝાઇન કરેલા હોય કે એમ નામ જ હોય?
તમારી ઈચ્છા ને હું તો ટીચર ટીચર એમના ક્સ પર થી પણ આપી શક યુનિફોર્મ ડિઝાઇન કરવવા માટે.
એટલે પોતાના પૈસા પોતાના ખર્ચા વિદ્યાર્થી, ઓને યુનિફોર્મ ડિઝઇન કરીને આપે એમ ને?
અમુક અમુક ક્લાસમાં એવું પણ અમારે ટીચરે એમને પૈસા જ અપાવ્યો હતો કાર ટીચરે જ કીધું એ ત્યાં ટીચર એમના પૈસા એમને કઈ હતું ને તો એના પૈસામાં બધા છોકરા ક્સ ને કબડ્ડી ખોખો અને ક્રિકેટ ની ટીશર્ટસ અપાય આપી.
બરાબર એવું છે એમ ને?
હમ્મ.
હમ્મ, હમ્મ. તો મતલબ આ ટોટલી તમને આમ રમત ઉત્સવ દરમિયાન તો મજા આવી જતી હશે ને?
ફુલ મજા આવે.
મતલબ આખા ક્લાસ આખી સ્કૂલ બધા મેદાનમાં હોતા હશે?
હા, બધા મેદાનમાં જ હોય.
પછી રમતોત્સવ દરમિયાન જેમ કે દસ બારમા વડાને બોર્ડ ની એક્ઝામ હોય બરાબર. અહ દસમું બાર નું તો બહુ ઇમ્પોર્ટન્ટ કવાય બધા એક થી બાર ધોરણ મારું તો પછી દસ માં બારમાં વાળાને પણ આમાં પાર્ટિસિપેટ કરવા દે કે એમનું ભણવાનું ચાલુ હોય?
ના ના એમને બધાને રમત જો શાળા દેશે એટલે બધાને પાર્ટિસપેટ કરવાનું.
અચ્છા બધાને પાર્ટિસિપેટ કરાવી એમને? પછી તમારી સ્કૂલમાં પેલી ગેમ હોય છે પેલી ચોકલેટ શોધ
હો ચોકલેટ ડોરી પાહિ ચોકલેટ શો બધી એવી ગેમો પણ હોય છે.
લી ચોકલેટ બે લેવલ કઈ ચોકલેટ છે ખબર પેલી લોટ ની ડીસ. ભરેલી હોય હા હા હા. ચોકલેટ હોયને પછી એને ફૂક મારીને પછી ચોકલેટ મોઢામાં લઈને હા પાછળ રાખવાના મોઢેથી લઇ ભાગીન આવવાનું એજ ને?
એવી હોય છે પછી ચોકલેટ ડોરી પણ હશે અહીંયા ઉપર ડોરી બાંધી દે. અને ત્યાંથી આપડે પગે બાંધી દોરી અને દોરી થી ઉપર નીચે લાવે એટલે આપડે તોભી મોઢે કે પકડવાના.
અચ્છા હા હા પછી પેલી ગેમ હોય છે સ્લો સાયકલ ની
સ્લો સાયક્લિંગ હોય છે કોથડા કુદ જશે હોય છે બધુજ હોય છે.
સ્લો સ્લાઇ એસો સ્લાયકલિંગમાં તો બહુ મજા આવે એમાં કેવું હોય છે સૌથી અમ્મ ધીમી સઇકલ ચલાવેે એનો પેલો નંબર આવે એવી રીતે ને ઊંધી ગેમ હોય છે. પછી કોઈ તમારા ત્યાં પેલી મટકા ફોડ ગેમ હોય છે મટકા ફોડ?
મટકા ફોડ હોય છે પણ મટકુ આપડે પોતપોતાની પૈસે લાવાનું.
પોતપતાની રીતે લાવાનું એમને બરાબર છે બરાબર છે. પણ આમ ઓવરઓલ આમ મજા તો આવીજ હતી હશે ને ત્યાં
હા, ફૂલ મજા આવે.
બરાબર તો તો મતલબ તમારે તો ઘણી બધી ગેમો આવી જાય છે એની અંદર.
ઘણી બહુ બધી ગેમો આવે.
મટકા ફોડ ને ઘણી બધી એવી બધી એ ગેમોમાં પછી એ મટકા ફોડમાં તમારે મટકો તમારે ઘરેથી લાવવાનો હોય?
હા ઘરેથી લાવવાનો ઘરેથી લાવવાનો
બરાબર છે પછી પેલી સંગીત ખુરશી એવું બધું હોય છે.
હા એ બી હોય છે.
પછી તમારે પેલી ભાલા ફેક હોય છે.
ભાલા ફેક એ ઓછી હોય છે પણ પેલું ચક્ર ફેક હોય છે.
ચક્ર ફેંક હોય છે ને પછી પેલી ગોળા ફેંક
ગોળા ફેક હોય છે.
તો તો ઘણી બધી રમતો છે બહું મજા આવી જતી હશે. તારે એકય રમતોમાં નંબર આવ્યો હતો કે નહી.
હા કબડ્ડી માં આવ્યો હતો ને એક રીંગણ રીંગણા પાણીમાં આવ્યો હતો.
પછી કબડ્ડીમાં તમારો આવે તો કબડ્ડી માં જે ટીમમાં જેટલા સદસ્યો હોય એ બધાને ગિફ્ટ મળે કે
બધાને મેડલ આપે પેલા તો ગિફ્ટ જ આપતા પણ હવે મેડલ આપે છે.
બધાને મળે એમને તોતો બહુ સારું કેહવાય બધાને દે કોઈએ આખી ટીમને આપે ખાલી ટીમના જે લીડર હોય કે કેપ્ટન હોય એમને
ના આખી ટીમને આપે.
તો તો સૌ બહુ સારી વાત કેહેવાય ને જીતે આખી ટીમ આખા ટીમમાં બધાને મળે
હા
એટલે એટલા કરીને કોઈને મન દુઃખ
બરાબર
બરાબર છે બીજું કેવું ચાલે છે વરસાદ પાણી
વરસાદ તો અહીં ફૂલ ચાલે છે આગાહી ફૂલ આપી છે આંબાલાલે
એવું છે એમને બરાબર છે. તો તો હવે અત્યારે તો ચોમાસું ચાલુ છે એટલે હવે શિયાળો આવશે. એટલે પછી તમારે તો રમત ઉત્સવની ચાલુ થઈ જશે ને
હ શિયાળ અમારા મત સ ચાલુ થઈ જાય છે
હા બરાબર છે પછી શિયાળામાં તમને શિયાળામાં કયા મહિનામાં હોય છે અંદાજીિત વધારે ગરમી વધારે ઠંડી પડે ત્યારે હોય છે કે ઓછી ઠંડી પડે ત્યારે
વધારે ઠંડી માં જ કારણ કે વધારે ઠંડી પડે એટલે ત્યારે રાખે ને તો આપણું શરું ગરમ થાય થોડું ખબર છેને આપડે નસુબસું ખુ આપણે દોડાયે બધું નક એટલે શરીર ગરમ રહે ને
બરાબરષ સ્કૂલ બરા ના ના સારી વાત કેહે ભય કે તમારા સ્કૂલમાં આવ્યું છે અને અમારા સ્કૂલમાં પણ થાય છે મેં બધું પૂછી જુ તમારી સ્કૂલમાં કઈ રીતે થાય છે ક રીતે થાય છે થોડી અલગ રીતે થાય છે
ના અમારી સ્કૂલ માં તો બધી સેમ જ થાય પણ ગેમો થોડી વધારે હોય છે
હમ બરાબર પણ સારું ને જેટલે ગમ વધારે હોય એટલો તને વધારે ટાઈમ રમવાનો મોકો મળે એટલી તમને વધારે રમત વિશે જાણવા મળે અને આજકાલ જેમ કે આપણે જે રીતે જોઈએ છે કે ફોનનું જીવન વધારે ફઈ ગું છે એ પ્રમાણે સારું ને જેટલી વધારે ગેમ હોય એ પ્રમાણે બાળકો ફોન જ
બરાબર હ બાકી બધું બોલો કેવું ચાલે આમ
બસ શાંતિ તમારે કેવું ચાલે છે શાંતિ શાંતિથી
અમારી તો ફૂલ મજા ચાલે વરસાદ ના ઠંડે ઠંડો વાતાવરણ ચાલેટલે બધા પૈડ્યા જ રવી આખો દિવસ
ના ના સાચી વાત છે અમારે પણ એવું જ છે અત્યારે પણ અમે પણ બધા બસ હમણાં જો કામ પતા એ બેઠા છએ આજે જમવાનું બાકી છે એટલે વરસાદ ન આમ મછા આવે પણ તક બહાર છવ ને ત્યારે બહુ કંટાળા છે લલાગે ક વ ચાલો એટલે કે વચકોવાને
હા બાકી બીજું બધું કેવું ચાલે?
બસ સાંભળી કાંઈ ને કાંઈ નહી ચાલો યાદ કરતા રહેજો ઓકે બાય
ઓકે બાય